હેલો
હા
આવેશ આવશ
ઓકે ઓકે હતો શું વરસાદમાં મોર્નિંગમા
સવારે થોડા વાર આવ્યો હતો હવે તો નથી હવે તો મસ્ત તડકો. મારા કપડા સુકાાય છે સુધતા.
અહીયા બે સેકન્ડ આવ્યો હતો ત્રણ સેકન્ડ ખાલી બસ. ગણી ને પાંચ સેકન્ડ જોવું પાંચ સેકન્ડમાં બંધ. એક મિનિટ બી નહીં આવ્યો હતો પૂરો વરસાદ.
સારું નહી પણ એટલો નહીિ આવ્યો હતો પાંચ દસ મિનિટ ખાલી થોડા વાર આવ્યો. એછ નહી આવ.
હા હા. શું કરે છે તું હા એકલો જ જાઉં છ કે.
તો શિવાય પણ ભર્યું હો હતું ને ફોમ.
સિવાય નહીં ભર્યો હતો ત્યાં.
કેમ ત્યાં તો કીધો તો આમ બંને ભરે છે.
તો કડ તલ ન તો.
તો આ એક્ઝામ કઈ છે.
આ ર તૈયારી કરવા માટે ત્યાં સાહેબો આવે છે ભણાવા માટે.
પણ સેની તૈયારી.
આ બધી કંડેક્ટરને જેવી તેયા સાહેબો ક્લાસ લે છે ફ્રીમાં. મતલબ પાંચ છ હાજાર ભરવાનો હોશે આપડે જમવાના. બાકી રેવાની ભણવાની સુવિધા સમાજ તરફથી ફ્રી છે. હ કોઈને ભરવા હોય તો ચાર પાંચ ભરવા હોય તો નહીં ભરવા હોય તો કઈ નેમ. પણ બધા મોસ્ટ ઓફ લી ભરેજ છે કોઈ ના નથી પાડતું. ચાર પાંચ હજારમાં શું થઈ જવાનું.
એક વરસ ના.
હા.
તો સારું જ ને આપણેે શું કામ ફ્રીમાં ખાવાનું બરાબર ને. આપડે દાન આપશું તો કોઈ બીજાને કામ ના.
આમ તો ફ્રી જેવું જ છે વરષના પાંચ હજાર કઈ ના કહેવાય. હવે મથલી મથલી માં. ત્રણ ચાર હજાર થઇ જશે આપડે જમવાનું ટિફિન એવું.
સારું.
ચાલીસ પચાસ હજાર રૂપિયા થઈ જમવાના એક યર ના
હમ્મ.
નીકળ્યા હમણા કરમ પેલે થી જસ્ટ.
ઓકે.
હું.
પાંચ મિનિટ વહાં પે પહુંચે.
હા હવે પોચી જાવ પાંચ મિનિટ. ઘરે બધા જોબ પર ગયા.
હમ્મ.
ઓકે ઓકે.
શું કરતા હતા ઘરે બધા તું આવ્યો ત્યારે.
ઘરે જ હતા બધા.
બરાબર. સંસફનેમાં આ બધું ખાવા પીવાનું રેવાનું કરે તો એ લોકો પૈસા ક્યાંથી લાવે
એમાં સ બધા પૈસા તો અ સમાજ માંથી આવે જ છે. ને જે નોકરી પર લાગે ને એમાંથી જ. મતલબ વિદ્યાર્થીઓ ભણે ને એમાંથી નોકરી લાગે જ છે બધા લાગે છે એવું ન‌ઈ. પણ થોડા થોડા થોડા થોડા લાગતા જ હોય છે એમ દરેક‌ અ ભાગમાં જે. ફોર્મ ભળે ને બધામાં ફોર્મ ભરાવે છોકરાઓને ને બધાને એક્ઝામો અપાવે. ત્યાંના સાહેબો તે પછી જેની ઈચ્છા કોઈ છોકરીઓ એવું નથી કે. ફસ્ટ પગાર ઘરે મોકલ્યો હોય ફસ્ટ પગાર જે સંસ્થા ભણે હોય ને ત્યાં જ આપે. સેકન્ડ પગાર પછી પો. પોતાના ઘરે ને પછી વચ્ચે વચ્ચે કઈ એમનું મન થાય તો દાન કરી શકે. બર્થડે પર કે એમને. સંસ્થામાં મંદિર છે મંદિર નુ કઈ આપડે શિવરાત્રી પર આમ તેમ કઈ બી કરી શકે એમ. બે આજુબાજુ ના ગામ. ગામડાઓ સંસ પછી સમાજ ના લોકો દાન તો પૈસો તો બહુ બંધો કરે છે.
તો સારું જ છે ને.
બધાને ખબર છે ને આપણું જ સમાજનું છોકરું ભણતું છે તો સમાજના માણસો પૈસા દાન કરે છે.
સારું કેવાય.
એવું તો અમારે બહુ બધી આએ છે. એવું તો બહુ બધી જગ્યા છે અમારો દાન વાળો આવો સંસ્થાઓ તો. રાજસ્થાનમાં છે અમારા ગુજરાતમાં સાત આઠ જગ્યા પર છે. છોકરી છોકરા માટે બધ. રેવાની સુવિધાઓ હોસ્ટેલ વગેરે બધું.
તમારા ગામમાં પણ છે.
હા.
તમારા ગામમાં પણ છે.
ગામે ગામે નથી મતલબ જેમ જો વાળીનાથ છે. પછી અહિયાં અમદાવાદમાં રેક્ટ છે. પછી રાજકોટમાં છે મોરબીમાં છે પછી વડવાડા છે.
ઓકે.
ઘણી જગ્યા એ છે.
તો સારું કેહેવાય ને સમાજના અ છોકરાઓ જાય તો.
છોકરાઓને ભણવા માટે તો. બ શ્રદ્ધાળુઓ ચાલતા જતા હોય ને રાજસ્થાન બાજુ રામદેવરા ત્યાં વચ્ચે ત્યાં બી વચ્ચે લોકોને રહેવાની મોટી મોટી સંસ્થાઓ છે વાળીનાથ કાવા ગોગા બાપા નુ મંદિર છે તેને એમના નામોથી મોટી મોટી સંસ્થાઓ હોય વચ્ચે વચ્ચે આવે છે. ત્યાં બી બસો બસો માણસ ને રહેેવાની સુવિધા ખાવા પીવાને હમણાં રામદેવ રા ચાલતા લો તે જાય ત્યારે પણ કોઈ કોઈ સંસ્થા ખાલી જે ટાઈમ પર પબ્લિક ચાલતી જતી હોય છે ને શ્રદ્ધા ના ટાઈમ પર ભાદ્રવા મહિના ને બીજ ભરવા પહેલે પહેલા બધા નીકળતા હોય ને રામદેવરા ત્યારે એ લોકો ચાલુ કરી મકે ચાર પાંચ ફૂલ રેવા રેવા નાવા ધોવાની ખાવા પીવાની ફૂલ સગવડ
કેટલું સારું કેવાય નહી સેવાનું કામ
તો એ સમાજની તો હોય જ છે પણ બાકી બીજી બી હોય છે ઘણી બધી સમાજ વચ્ચે બધા કેમ્પ રાખેલા હોય છે. મંડપ બાંધી બાંધીને જ્યાં સંસ્થાઓ દૂર હોય થોડી ને પબ્લિક હવે વીસ કિલોમીટર ચાલી ને રાત સંસામાંથી નીકળી પાંચ વાગે ને આઠ વાગ્યા સુધી સામાન્ય સંસ્થામાં નઈ પહોંચી શકે ને તો વચ્ચે એટલે પાંચ પાંચ છ છ કિલોમીટર પર અ પછી રહેવાની સગવડ કરેલી હોય મંડપ બાંધી બાંધી ને પંદર પંદર વીસ વીસ છોકરાઓ હોય ખાવા પીવાનું રહેેવાનું ગાદલા બધી સુવિધા આપે મેડિકલ સ્ટોર બી હોય બાજુમાં નાનું નાનું રાખ્યું જ હોય બધાને દવાઓ આમ તેમ જુવે ને ચાલીને આવે એટલે માલિશ વાલીશ કરવા વગેરે કઈ બી રામદેરા ચાલતા હોય ત્યારે તો બહુ સુવિધા આવે છે વચ્ચે માણસોને પાણી આપવા આવે છે રસ્તાઓમાં અડધા તો સ્પેશિયલ. ચાર મહિના ચાલુ રાખે એ લોકો કે એવું લગાતાર.
એટલે કેટલા મહિનાનું હોય આ રામદેવરા વાળું.
એક મહિનો એક મહિનો મંદિર નુ દર્શન હોય પણ પબ્લિક ચાલીને જતા બધા બે ત્રણ મહિના લગાતાર ચાલુ હોય બે મહિના.
પેલે થી ચાલીને જતા હશે નઈ.
હા એટલે બે મહિના પકડવાનું.
એટલે હમણાં થી ચાલુ કરી નાખ્યું હશે ને અમુકે
હામ હવે ચાલુ થઇ જ જશે થોડા ટાઈમમાં.
તો હવે એક જ મહિનો બાકી નહી.
નહી આ બીજ થી ચાલુ કરી નાખશે આ બીજ જશે ને હમણાં. શ્રાવણ મહિનામાં ચાલુ કરશે ચાલવાનો શ્રાવણ ને ભાદરવો.
એક મહિનો
હા શ્રાવણ ચાલો તો વાપી પહોંચો જશ હમણાં મે
ઓકે તે ખાવું હોય તો ખા લેજે.
હા.
કઈ ખાવું હોય તો ભૂખ લાગશે ને રસ્તા માં.
હા જમી ને જ નીકળયો હમણાં જમીને તરત જ નીકળ્યો.
હા પણ ભૂખ તો લાગે કે નહી? ટ્રેનમાં જતા હોય તો?
ભૂખ લાગશે તો ખાય લ્યો હો ટેન્શન ના લે તો. હા
કઈ લીધું પણ નહી હશે સાથે ખાવા માટે.
અરે અચાનક યાદ આવ્યું અગિયાર વાગ્યે તો અગિયાર વાગે મને યાદ આવ્યો ને બાર વાગે ટ્રેન હતી બાર ને દસે ઉમરગામ થી તો પછી ડાયરેક્ટ નાઈને જમીને તરત નીકળી ગયો મેં. એ
સારું કર્યું ભૂલી જતો તો
અરે એ તો એકદમ ભૂલી જયો હું વલસાડ વાળે અરે વલસાડ વાળે કઉ છું. અહીંયા અમદાવાદમાં વચ્ચે ગયો હતો ને એકવાર એક્ઝામ આપવા રેક્સમાં.
એ શેની એક્ઝામ હોય?
એબી આની જ એક્ઝામ હતી. સંસ્કારની જ હતી. બધી તૈયારી કરવા માટે હા. ઓલ એક્ઝામની તૈયારી કરાવા માટે ત્યાં ક્લાસ ચાલતા હોય રોજ. રોજના સાંજે બે બે કલાક લેવા માટે એક એક સાહેબ આવતા હોય છે ત્યાં.
કે ત્યાં હોસ્ટેલમાં જ રહેવાનું ને?
ત્યાં જ બધા વિદ્યાર્થીઓ સાથે. હમ
ભૂલી ગયો તું?
હા મેં ભૂલી ગયો હતો.
કઈ નહીં નેક્સ્ટ ટાઈમ.
ફોર્મ ભરી મુક્યો હતો ઓનલાઈન. બટ જવાનું ભૂલી ગયો હતો. આ યાદ આવ્યું આ બી અચાનક.
એમાં કેવા સવાલ ઈઝી પડે ને હાર્ડ પડે?
બધાં હાર્ડ જ હોય છે. ગમે ત્યાં એકદમ નોર્મલ ના પૂછે.
એટલે તને બધું હાર્ડ લાગે છે?
વાંચીને જઇએ તો હાર્ડ ના પડે પણ હા?
સવાલ ભારી પૂછાય છે બધાં?
હા
અરે પણ ગુજરાતી, હિન્દી, હિન્દી નથી ગુજરાતી છે ને બીજું? ઇતિહાસ, ભૂગોળ?
રીઝનીંગ હશે. મેન તો રીઝનિંગ હાર્ડ પડે છે. બાકી બધું તો હું જોઈ લેઉં છું. રીઝનિંગ, મેથસમાં ખબર જ નહીં પડે તો? મેથ્સ મેક્સથી થોડું હાર્ડ આવે રીઝનીંગ.
એટલે એમાં કેવા સવાલ પૂછાય છે?
મેં તને બતાયો તોને એકવાર?
અ ક્યારે?
ટ્રેનમાં નઈ બતાવ્યો તો, તું કે મને આ નહીં ખબર પડે.
મેં પેપર લીધું હતું એ?
હા, બસ એવા જ પ્રશ્ન હોય છે.
તો માથા ભારે સવાલ હોય.
ત્યાંથી કેટલા ગણી ગણીને કેટલા આનો દીકરો, તેનો દીકરો.
અરે એતો તો બી એકવાર ગોટાળે ચડેને લખી મૂકે. મેથ્સ હોય તો કઈ ખબર જ ના પડે.
પ્લસ, માઇનસ કરવાનું હોય. એક્સ, વાય કરીને.
હા એકસો એક જવાબ આપવાનું હોય ને એમાં જ નઈ ખબર પડે. તો બી જોઈ લેશું વાંધો નહીં, થોડું ઘણું.
કેટલા માર્ક્સએ પાસ થવાય એમાં?
હવે એતો એ લોકો સ્ટોપ કરે કેટલા વિદ્યાર્થીઓ લેવા આવે છે. લેવાના દોઢસો વિદ્યાર્થીઓ છે. અંદર આવ્યા છે. કેટલા પછી મેરિટ ના આધાર ઉપર લે છે.